છો
હલો
અવાજ અવાજ આવે છે.
હા આવે છે અવાજ તમને આવે છે?
હા બોલો બોલો
બસ કેવું ચાલે?
બસ સરસ બધું મજામાં
હમ્મ ઉનાળો કેવો જાય છે.
હે
ઉનાળો ઉનાળો કેવો જાય છે ઉનાળો
અરે એ ઉનાળા માં તો ગરમી ઘણી છે. અને આજકાલ બધા લોકો હેરાન પરેશાન થઈ જાય છે ચામડીના અહ પેલા શું કેહેવાય બધું ચામડી પર ફોલ્લી એવું નીકળી જાય ને અળાઈ ને બધ
હા બરાબર હમણાં અહીંયા પણ તાપમાન ખસું લગભગ બેતાલીસ ડિગ્રી ઉપર ચાલયુ ગયું છે. એટલે બધાને મોટ મોટે ભાગે સ્કીિન ડિસીઝ થવા માંડ્યા છે.
હા.
આખા શરીર પર લાલ લાલ લાલ નાની નાની ફોલડીઓ થાય, પછી એમાં અગન બળે આખી
ઓહો.
હ ઠંડા પાણી થી નાય તો પણ ફરક નહી પડે.
અચ્છા, અચ્છા, એટલે એ તો ઘણું પછી આમ એના એ થાય ને અને આપ આપણે બહુ જ એ થાય કે કઈ રીતે આ મટે જલ્દી તો સારું એમ.
પાછું એમ કે આપણે ખજવાડીએની, તો પણ આખા શરીરમાં ધીરે ધીરે એનો ફેલાવો થાય છે.
ઓહો એવું છે બરાબર એટલે ગરમી ના લીધે થાય છે આ
હા ગરમીને હિસ્ટ્રોક જેવું જ છે એક જાતનું
હમ્મ, હમ્મ, હમ્મ, બરાબર છે. આજકાલ એમ પણ ગરમી સિવાય પણ આપણે જોઈએ ને તો ઘણા બધા લોકોમાં સ્કીનના જે પ્રોબ્લેમ છે ને એ વધી રહ્યા છે.
હા એ છે ને બધું શરીરમાં બધું પિત્ત કફ અને વાયુ આ ત્રણ નું બેલેન્સ ફરવાય ને એટલે આ બધું નવી નવા સ્કીન ડિસીઝ થાયને અત્યાં પિત્ત નો પ્રકોપ વધી જાય. વાયુ નો પ્રકોપ વધી જાય. ગરમીને લીધે.
હા
ના માટે છે ને એક સીત સીત સુધા કરીને સરબત આવે છે એ ખસનું સરબત આવે
અચ્છા.
ખસ આવે ને ખસ નામની વનસ્પતિ આવે હા એનું સરબત આવે એને આપણે પીએ ને તો થોડી એનાથી થોડી ઠંડક થાય.
હમ્મ હમ્મ, બરાબર હા ખસ તો એ પણ ઘણું ઠંડક કરે ગ ગરમીમાં આ ખસતનું શરબત આપણે બધા પિતાજ હોઈએ છે એટલે એમ પણ એનાથી સ્કીિન ના પ્રોબ્લેમ મટી જા આશે.
હા ના ઠંડ અંદર થી ઠંડક થાય શરીરમાંથી. એટલે આપણને થોડું રિલેક્સ લાગે પછી
અચ્છા અચ્છા.
ગુલકન દૂધમાં મિક્સ કરીને પીવું જોઈએ.
ગુલકંદવ. બરાબર છે હા.
પછી ચંદન હા ચંદનનો લેપ. કરવો જોઈએ પણ આજકાલ તો ચંદન ઓરિજનલ મળતું નથી.
હા હા. બરાબર છે. એટલે જ્યાં થઈ હોય ફોલીને એવું બધું.
હા ત્યાં ચંદન નો લેપ કરવાનો હા ચંદન ને ગુલાબ જળ બી મિક્સ કરીને. એનો લેખ કરીને તો થોડી ઠંડક. સારી લાગે એમ.
અચ્છા અચ્છા હા હા હા બરાબર.
કપડા એકદમ સુતરાવ પહેરવા પડે હમ. કપડાં એકદમ સુતરાઓ પહેરવા પડે.
હા હા એકદમ પેલા. ટ ના સદરા આવે ને એ રીતના મલમલ જેવા કપડાં પહેરીએ. તો જ સારું લાગે બાકી. ઘણી ગરમી થાય છે ટી શર્ટ. ને પણ મટિરિયલ એકદમ થોડું મિક્સ હોય ને હોઝિયારી. ટ એટલે એમાં. પણ ઘણી ગરમી થાય છે.
કા પાંચ પર પંખો હોય તો સારું લાગે કા એસી ચાલુ કરવું પડે એવી એવી પરિસ્થિતિ છે અત્યારે.
હા બરાબર છે. સાચી વાત છે અને એમ પણ આપણે ગરમીમાં લગ્ન ને બધું પણ ઘણા પ્રસંગો લોકો રાખતા હોય છે. હ ને એમાં પણ આપડે. કન્ટિન્યુઅસ ચાર પાંચ કલાક ભારે કપડાં પહેરી રાખવા પડે થોડા જરીવાળાનેવા એટલે એને લીધે પણ ઘણીવાર. હમ આપને બહુ જ એમ થાય કે હવે ક્યારે આપડણે કપડા બદલીએ.
બરોબર. અમારા સંબંધીંદા મેરેજ હતા બે. ત્રણ દિવસ પહેલાં. તો એટલું બધું. ગામડું ગામડામાં એટલું બધું ગરમી હતી કે મેકઅપ તો કરવાનો બાજુ પણ આપણે વાળને બાંધી દેવા પડેલ.
અચ્છા બરાબર.
છુટાપણ ન મુકાય કે કોઈ હેરસ્ટાઈલ પણ નહીં કરાય ઉપર બાંધી જ દેવા પડે.
હા હા એટલી બધી ગરમી હ એમ તો હવે ઉનાળામાં લગ્ન રાખવા એ જ અઘરું છ
કોઈ શક શક્યતા જ નથી આ ઉનાળામાં રાખવા જોઈએ જ નહીં આ
હા બરાબર કેમકે એતો કન્ટિન્યુઅસ આપણને પરસેવો થતો હોય ગરમી થતી હોય એમાં પછી આપડે બીજું તો શું વિચારીએ એમ
એ જ પછી લગ્ન હોય એટલે સાડી પહેરવી પડે સાડી રયે એટલે ગરમીનું વધારે પડતું પરિસ્થિતિ બગડી જાય
બરાબર અને આજકાલ તો એમ પણ લોકો ખાસ કરીને યંગસ્ટર્સ પણ એકદમ ચૂઝ કપડા પહેરતા હોય છે સ્કીન ટાઈટ જીન્સ ટાઈટ ફિટિંગના પેલા શર્ટ ને એવું બધુ આમ જે સ્કીનને ચપોચપ બેસી જાય એટલે સ્કીનથી પછી એમાં શ્વાસ જ ના લેવાય એટલે એના લીધે પણ ઘણી વાર યુવાનીઓમાં પર સ્કીનના ઘણા પ્રોબ્લેમ દેખાતા હોય છે.
અહીયાં લગભગ મોટે ભાગે બહુ સ્કીન ડિસીઝ ચાલુ થઈ ગયા છે કે એક જોણને ઘરે ઘ ઘેરે ઘેર તકલીફ છે આટી આટલી ગરમી છે ને દર વર્ષે પડી નથી આ વર્ષે વધારે છે.
હા બરાબર અને હજી તો મે મહિનો ચાલુ થયો છે.
હા
મેમાં તો કેટલી ગરમી પડશે હજી
હજુ ચાલુ રહેશે બરાબર તો શરીરમાં જેટલી ઠંડક કરીએ ને એટલો ફાયદો થ થાય એવું છે હમ
અચી વા અને એટલે જ આપડા સાઉથ ઈન્ડિયા ની અંદર લોકો લુંગી કેમ પહેરે છે એટલા માટે જ ને એમનો પોશાક જ એ છે કારણ કે નીચેથી ખુલ્લું હોય એટલે ગરમી હવાની આવર જાવર રહે એટલા ગર્મી ના વધે એમ શરીરમાં
તે એવું પણ સાંભળ્યું છે કે ટેબલ ફેનની સામે થોડું બરફના ટુકડા આપણે મૂકી દઈએ વાડકામાં તો આપડો રૂમ થોડો ઠંડો થઈ જાય એમ.
હા રૂમ ઠંડો થઈ જાય બરાબર, અને ઘણીવાર તો અમે પળદા હોયને પળદાની ઉપર આપડે પાણી સ્પ્રિન્કલ કરી દે છે. તા એટલે પછી પવન આવે ને તો ઠંડો થોડો પવન લાગે એમ બાકી કે એકદમ ગરમ ગરમ દૂ આવતી હોય છે.
બરાબર, તમે બીજા શું ઉપાય કરો, ઠંડક માટે
ઠંડક માટે તો બીજું એમ કેહેવાય છે, કે અ આપણેે અ પેલી એ ખાઈ ને કાચી કેરી. અને ડુંગળી, તો એ ડુંગળી ઇયાનેક કાચી કેરીને લીધે ગરમી આપણા શરીરમાં નહી થાય એમ. લુ નહી લાગે એવું એટલે એનું કચુંબર આપણે બનાવાનું હતું આ છૂંદો કરીને ખાવાનું કાચી કેરી. એ બો સારુ પાય છે.
હમ્મ, અમારા એકડલર્મેટોલોજીસે એવું કીધું કે કેરી આવે ને કાચી કેરી એને બાફી કાઢવાની. એનો બાફલો
બાફલો હ હ હ બાફલો બરાબર.
ઉપયોગ વધારે કરવાનો.
નચા
હ, એટલે એનાથી આપણને વાયુ ની થાય. ખટાસ પણ ચાયલી જાય, બાફી આપડે એટલે એને
શું શું ચાલ્યે ખટાશ.
ખટાશ ચાલી જાયને. એટલે ખટાશને લીધે પણ ચાય સ્કીન એલજ પછી પાછી વધે.
અચ્છા બરાબર છે.
એટલે એને બાફીને પછી એમાં જીરું, મીઠું ને થોડું ગોળ ને એવું નાખી દેવાનું.
બરાબર.
એ પીવાનું એનાથી થોડુ
એ નથી હમ્મ, હમ્મ, બરાબર છે. પણ સારો ઉપાય છે. અને કોકમનો શરબત પણ અમે પીએ. છે. કુકમ છે એ પણ ગરમી માં સારું. પડે એટલે કોકમને શરબતનો તૈયારે સિરપ ફાવે છે? તો એ થોડોક નાખી દઈએ. એટલે પછી શરબત આપ આપું રેડી એટલે એનાથી પણ ઘણી રાહત
હમ્મ હમ્મ કોકમ પણ સારું છે. વળિયારી ને સાકરનું સરબત પણ ઘણું ફરક પડે.
હા હા વળિયારી સાકર બરાબર છે. અને આયુર્વેદમાં તો એકક્ચુલી જોવા જઈને તો સ્કીનના રોગોના ઘણા બધા કારણો અને એના ઉપચાર જણાવેલા જ હોય છે. પણ આજે લોકો માં ધીરજ નો અભાવ છે એટલે બધા તરત તરત મટાડવાના ચક્કરમાં બધી જે આપણે અમુક દવાઓ લઈએ ને એલોપેથી દવાઓ એ પણ ઘણી વાર ગરમ પડે તો જે કંઈ મટાડવા માટે રોગ મટાડવા લીધી હોયને એને આડઅસર તરીકે પછી આપણને ભવિષ્યમાં સ્કીનના પ્રોબ્લેમ થાય છે. એવું પણ મેં સાંભળ્યું છે. એટલે જેમ કે કોઈ બીજી દવા દબાવવા માટે લીધું હોય તો ખરજવું નીકળે સ્કીન પર ને એવું બધું. થાય છે.
હમ્મ મને મોટે ભાગે એલોપેથી દવા સૂટ જ નથી થતી.
હા-હા-હા. બરાબર છે. ઇમરજન્સી ઉપાય તરીકે જ લેવી પડે.
હા તો જ લેવી પડે બાકી થોડું સહન કરવું પડે એવું છે.
હમ્મ.
હમ્મ
બરાબર છે.
એ છોકરાઓને વેકેશન પડી ગયું?
હા ના બસ હજી હવે પડશે. ઉનાળાનું વેકેશન તો ઉનાળો તો આવી ગયો પણ વેકેશન નથી પડ્યું હજી. સી બી એસ સીમાં હોય ને જો એટલે થોડુંક લેટ પડે એમને નોમ દસમી બાજુ
એ લોકોને પણ આ ગરમી સ્ટ્રોક ગરમીના સ્ટ્રોકથી બચાવવા ઘરમાં જ પૂરી રાખવા પડે
હા ઘરમાં પૂરી રાખવા પડે સાચી વાત છે અને બપોરે પેલા સ્પોર્ટ્સમાં ક્લાસીસ હોય ને તો એમાં પછી જવું પડે તો સાથે પાણીની બોટલ્સ ને બધું આપણે લીંબુ શરબતને એવું બધું આપી દઈએ તો જ મેડ પડે
બર
કારણ કે એમને રમવાનું બહાર ગમે ને એટલે રમવા માટે તો જવાની જ કરતા જ હોય
હા ગરમીના સ્ટોક થી બચવા રાત્રે સૂકા ધાણા આવે ને સૂકા ધાણા
હા
એને પણ પાણીમાં બોળીને સવારે એને મિક્સરમાં પીલીને એનું સરરબત સૂકા ધાણાનું પીવાય
અચ્છા બરાબર
એનાથી ઠંડક ઘણી ફરક
એ બરાબર છે સારું પડે છે હા
હુ
ઘણી બધી વાતો કરી આજે આપણે ઉનાળા બાબતે
એ માટલું આવે ને, આપડું પાણીનું માટલું
હા
એમાં પણ ખસના જે મૂળિયા આવે ને એ આપડે અંદરના વાના હોય તો બધાને ઠંડક થાય એનાથી
શું આવે
ખસના જે મૂળ આવે ને મૂળ આવે મૂળ હુ એને માટલામાં નાખી દેવાના
બરાબર
એટલે બધાને જ એનાથી પછી ફાયદો થાય
અચ્છા અચ્છા બરાબર છે
આજ ધણી હા આજે સારું જાણવા મળ્યું ઘણું ગરમી વિશે
હા હા
તે વાત કરીને મજા આવી
હા મને પણ મજા આવી
આપડો ટાઈમ પૂરો થાય છે જે આપડે
હા ઓકે ઓ ઓકે ચાલો હા આવજો
હમ્મ.